હા જસી કેમ હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા આજે વિચાર્યું કે ચાલો ને કોઈ એવા નાના એવા ટોપિક પર સરસ મજાની ચર્ચા કરીએ એમ પર ઘણા દિવસો થઈએ આપણને વાત કરેલા.
બો સરસ વિચાર છે તમારો. તો કયા ટોપિક પર વાત કરવી હતી તમારે
જુઓ ને આજકાલ તો ઘણા લોકોને વેલા ઉઠવાનું બો મુશ્કેલ લાગે છે પરંતુ એમને ખબર નથી કે વહેલા ઉઠવાના ઘણા બધા ફાયદા છે તો એ જ વિષય પર
અને વાહ આ તો ખૂબ જ ઉપયોગી અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક તમે લીધો ચાલો નહી તો એના વિશે આપ આપણે ચર્ચા કરીએ. એમ પણ વહેલા ઉઠવાનો તો ઘણા બધા ફાયદાઓ છે.
સાચી વાત છે, સવારે વહેલા ઉઠીને મેડિટેશન કરવું પછી થોડું વોકિંગ કરવું થોડું વાંચન કરવું શરીર માટે કેટલું જરૂરી છે
બિલકુલ તમને ખબર છે હું પણ સવારે સાડા પાંચ વાગે તો ઉઊઠી જ જાઉં છું. શરૂઆતમાં મને થોડું મુશ્કેલ લાગતું હતું. પણ ધીરે ધીરે મને એની આદત થઈ ગઈ
સાચી વાત છે. શરૂઆતમાં કે, જયારે આપડે વેલઉટ વાનું શરૂ કરીએ ત્યારે મુશ્કેલ લાગે છે અમુક વખત તો આળસ પણ આવે છે પરંતુ એ સામાન્ય છે પણ વહેલા ઉઠવાના ઘણા ફાયદા છે. જેમ કે હું એક ફાયદો, ત જણાવ તો આપણને સમય વધારે મળે છે. આપણા કામ માટે
અને જોઓને વહેલાં ઉઠવાથી તો તમારી હેલ્થ પણ સારી રહી છે તમારી હેલ્થ પર કેટલી સારી અસર પડે છે ત તમને સવારમાં તાજી હવા મળે અને એ તાજી હવામાં તમે જો એક્સરસાઇઝ કરો થોડુંક મધુર સંગીત સાંભળતા સાંભળતાં તું કેટલી મજા આવે
સાચી વાત છે અને વહેલા ઉઠવાથી કોઈ રસ રહેતો નથી ક્યાંક જવું હોય ઓફિસ ઓફિસ ના કામ હોય તો ઉતાવળ નથી થતી અને આરામથી આપણે આપણા કાર્ય પૂર્ણ કરીને શાંતિથી જઈ શકીએ છીએ.
હા અને તમે જુઓ તમે જો વહેલા ઊઠશો ને તો તમે આખો દિવસ એટલા એક્ટિવ અને ફ્રેશ ફીલ કરશો ને તમને જરાક પણ થાક નહીં લાગે આખો દિવસ તમે એકદમ ફ્રેશ રહેશો જો, તમે વહેલા ઊઠશો ને તો.
સાચી વાત છે પરંતુ વહેલા ઉઠવા માટે વહેલા સોવું પણ જરૂરી છે નહી તો ઊંઘ પૂરી ના થાય તો, આખો દિવસ થકાન જેવું મહેસૂસ થાય.
હા એ વાત તમારી બિલકુલ સાચી છે. સમયસર સૂવાનું સૂવનું પણ એટલું જ મહત્ત્વ છે જો તો સમય રાત્રે સમયસર સૂશો તો જ તમે સમયસર ઉઊઠશો અને ઊંઘ પૂરી થવી એ પણ જરૂરી છે, એટલે હું તો છે ને, દસ વાગ્યા સુધી તો હું, લાસ્ટ મોડામાં મોડું સાડા દસ કે અગિયાર એ બી કોઈક જ વાર બાકી દસ વાગ્યા સુધી તો હું, સુઈ જ જાઉં છું
સારી ટેવ છે તમારી પણ સવારનું વાતાવરણ ખરેખર ખુબ શાંત અને ફ્રેશ હોય છે મન પણ પોઝિટિવ રહે છે અને સવારમાં કોન્સન્ટ્રેશન પણ વધારે હોય છે. એટલે કેહેવાય છે કે, કોઈ વ્યક્તિ એ પરીક્ષાની, તૈયારી કરવી હોય કે વાંચન કરવું હોય તો સવારે વહેલા ઉઠીને વેલા પરોળએ વાંચવું જોઈએ. એનાથી વાતાવરણ શાંત હોવાને લીધે અને મન ફ્રેશ હોવાને કારણે જલ્દી યાદ થાય છે.
બિલકુલ આ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી ટેવ હશે જો વિદ્યાર્થીઓ મતલબ સવારે વહેલાં ઉઠવાની ટેવ પાડશે તો જેમ તમે કીધું કે સવારે વાતાવરણ શાંત હોય તો આપણને વાંચવામાં કોઈ ડિપ ડિસ્ટર્બ નહીં કરે અને મન પણ વાંચવામાં લાગી રહે અને વાંચેલું તમને યાદ પણ રહે
સાચી વાત છે, એટલે જ સ્ટુડન્ટ માટે સવારનો ટાઈમ સ્ટડી માટે સૌથી બેસ્ટ ટાઈમ છે એટલે એક્ઝામ સમયે એમને વહેલા ઉઠવાની આદત હોવી જ જોઈએ. અને જો વિદ્યાર્થીઓ રોજ આદત બનાવે તો માર્સ. પણ ઇમ્પ્રુવ થઈ શકે અને એનાથી એમનું કન્સન્ટ્રેશન પણ વધશે.
બિલકુલ અને જુઓ ને આપણે જો સવારે વહેલા ઉઠીએ તો એનાથી આપણે આપણું કેવું સમયનું સારું મેનેજમેન્ટ પણ કરી શકીએ છે.
હા એ વાત તો ખરી અને હેલ્થ. હ માટે પણ સવારે ઉઠવું એ ઘણું ફાયદાકારક છે તમે જોુવઓ ને આપણા જૂના મતલબ આપણા જે દાદા દાદીઓ નાના નાનીઓ એટલે કે પહેલાના સયના લોકો જોવા જઈએ તો, સવારે વહેલ ઉઠવાનું જ પસંદ કરતા હતા અને એમ કહેવાય કે સવારે વહેલા ઉઠવાથી આરોગ્ય એકદમ સ્વસ્થ રહે છે માણસનુંું શરીર નિરોગી રહે છે તો એમના શરીરમાં એટલા રોગો પણ જોવા નથી મળતા જ્યારે આપણે અ અત્યારે જો અત્યારની જનરેશન મોડા સુધી સૂતી રહે છે તો થોડા થોડા દિવસો એ બીમાર થઈ જાય છે
બિલકુલ અને તમને ખબર છે, આ મોડા સુધી સૂવાનું અને મોડા સુધી જાગવાનું એક કારણ મોબાઈલ ફોન પણ છે, આ મોબાઈલ ફોન છે ને આ ડિસ્ટ્રેક કરી કરી લે છે આપણને રાતે શું આપણે સૂતી વખતે તે મોડા સુધી ફોન જોયા કરશું તો સમય ક્યાં જાય ખબ જ નહીં પડે અને સુવામાં પણ મોડું થઈ જાય
હા એ વાત તો ખરી એટલે જ તો અને સવાર ન સૂર્યપ્રકાશ વિટામિન ડી પણ આપે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને મૂડ પણ ઇમ્પ્રુવ થાય છે એનાથી ડિપ્રેશન અને સ્ટ્રેસ પણ, ઘણી હદ સુધી સવારે વહેલા ઉઠવાથી ઓછો થઈ જાય છે
ખરી વાત કરી તમે અને વહેલા ઉઠવાથી આપણા બધા કામો પણ સમયસર થઈ જાય છે ને આપણને પછી કોઈ પણ કામ કરવાની એટલી આમ જલ્દી જલ્દી નથી રહેતી બધા કામ આપણા સમયસર થઈ જાય છે.
સાચી વાત છે સવારે વહેલા ઉઠીએ તો આપણા ડિસ્ટ્રેક્શન બી ઓછા હોય, કારણ કે સવારે વહેલા કોઈ ડિસ્ટર્બ કરવાળું નથી હોતું એટલે કામ પણ ઝડપથી થઈ જાય અને ફોકસ પણ આપણું વધારે રહે છે.
સાચી વાત છે એટલે વહેલા ઉઊઠવાના બહુ ફાયદા છે, બધા દરેક વ્યક્તિએ વહેલા ઉઠવાનો રાખવું જ જોઈએ.
હા એ તો છે, અમુક લોકો શું કરે કે મોડી રાજ. સુધી સોશિયલ મીડિયામાં. ટાઈમ વેસ્ટ કરી કરે છે. એની જગ્યાએ એ લોકો વહેલા સુઈને વહેલા ઉઠે તો એ વસ્તુ અવોઈડ કરી શકે છે, અને વહેલા ઉઠવાથી એક બીજી પણ વસ્તુ છે કે નથી ડિસિપ્લિન ડેવલોપ થાય છે તમે જોયું જ હશે કે જે કોઈ પણ વ્યક્તિ વહેલું ઉઠતું હશે એ વહેલા ઉઠનાર લોકો જીવનમાં સૌથી વધુ ડિસિપ્લિન હોય છે અને સમયના બરાબર પાક્કા હોય છે.
બિલકુલ અને જો એ એ લોકો જે, ડિસિપ્લિન અને વહેલાઉટ ઉઠે છે એ લોકો તમે જોયું હશે જીવનમાં કેટલી સફળતા મેળવી છે મોટા ભાગના સફળ લોકો સવારે વહેલા જ ઉઠતા હોય છે ઘણા બિઝનેસમેન છે લીડર્સ સવારે વેલા ઉઠીને જ એમના કામની શરૂઆત કરે છે એટલે તો એટલી બધી સફળતા મળે છે.
સાચી વાત છે તમારી અને વહેલા ઉઠવાનું એક લાઈન લાઈફ બેલેન્સ માટે પણ મદદરૂપ છે. જેમ કે વર્ક અને પર્સનલ લાઈફ બંને સરખી રીતે બેલેન્સ થાય છે પરંતુ શું બધા લોકો માટે આ પોસિબલ છે ખરી.
ના ના ઘણા લોકો માટે તે બહુ મુશ્કેલ લ છે વહેલા ઉઠવાનું તો એના એના પણ માટે એ લોકો કરી શકે છે કે રાત્રે થોડા જલ્દી સુઈ જાય મોબાઈલ એક કલાક પહેલાં આવતાનાથી દૂર કરી દે. એલાર્ામ સેટ કરે પણ અત્યારે તો ઘણા લોકો એલાર્ામ રાખીને પણ શું કરે છે કે બંધ કરીને પાછા સૂઈ જાય છે તો એના માટે શું કરવું જોઈએ એમને એલાર્મ થોડો દૂર મૂકી દેવો જોઈએ કે ફોનમાં દૂર એલાર્મ અ મૂકી દેવો જોઈએ કે એ વાગે તો એને આપણે બંધ કરવા માટે તો ઉઊઠશું જ ને. તો એકવાર ઉઠ્યા પછી આપણી હું ઉડી જશે તો ધીરે ધીરે તમારી ટેવ પડી જશે.
એ વાત તો ખરી જો આપણે દરરોજની પ્રેક્ટિસ કરીએ તો આપણને વહેલા ઉઠવાની કન્સિસ્ટન્સી આવી જાય એટલે કે આપણે રોજ પછી ઓટોમેટિકલી જાતે વહેલા ઉઠવાની આદત બળીને પડી જાય અમુક વાર વીકેન્ડ પણ આળસ આવે ખરું કે પછી કોક વાર લેટ નાઈટ વર્ક હોય તો પછી ત્યારે બીજા દિવસે આપણે રેસ્ટ લઈ લેવું જોઈએ એટલે બોડી બેલેન્સ થઈ જાય અને આ વેલા ઉઠવાથી એક વસ્તુ પણ બીજી ફાયદો થાય કે મોટિવેશન જીવનમાં ઘણું મળે આપણને. કેમ કે આપણે આપણા ગોલ પ્રત્યે ક્લિયર હોઈએ છીએ કે સવારે ઉઠીને આ કામ કરવાનું છે અને આ રીતે રૂટીન ફોલો કરવાનું છે.
બિલકુલ અને વહેલા ઉઠવાથી તો આપણે કેટલા ડિસિપ્લિનમાં આવી જઈએ છી અને આપણું આત્મવિશ્વાસ પણ વધે છે કેમકે આપણે જો આપ આપેલા ટાર્ગેટ પૂરા કરી દઈએ છ છે કામ સમયસર પૂરા કરી દઈએ. તો આપણામાં એક આત્મવિશ્વાસ આવી જાય છે.
જો કોઈને વહેલા ઉઠવામાં તકલીફ થતી હોય તો એ નાના નાના ગોલ સેટ કરીને વેલા ઉઠી શકે છે જેમકે હેલ્થ માટે વહેલો ઉઠવું કોઈ વ્યક્તિ સ્ટડીને ગોલ બનાવીને વહેલા ઉઠી પ્રયન કરી કોઈ વ્યક્તિ સેલ્ફ ગ્રોથ માટે વેલા ઉઠવાનો પ્રયત્ન કરી શકે તો આવા નાના નાના ગોલ જો જીવનમાં સેટ રાખીએ તો એ આપણને વેલા ઉઠવામાં મદદ કરશે કે ના આપણે આ કાર્ય કરવાનું છે આપણે આપણી હેલ્થ મેન્ટેન કરવાની છે. આપણે સ્ટડી કરવાનું છે સેલ્ફ ગ્રોથ કરવાનો છે એટલા માટે વેલું ઉઠવું જ પડશે.
તમને ખબર છે વહેલા ઉઠવાનો સૌથી મહત્ત્વનો ફાયદો શું છે કુદરત સાથે જોડાણ જો આપણે સવારે વહેલા ઉઠીએ તો આપણને સૂર્યોદય જોવા મળે પક્ષીઓનો અવાજ સાંભળવા મળે અને આ બધું મનને કેટલી શાંતિ તિ આપે છે.
સાચી વાત છે સવારની હવા એકદમ તાજગી ભરી હોય છે અને અલગ અલગ ઋતુમાં અલગ અલગ તાજગી અનુભવાય છે શિયાળામાં તો વોકિંગ પર જવું એટલે સૌથી તાજગી ભર્યું આખા આખા દિવસ ની એનર્જી મળી જાય એવું લાગે છે એટલે આપણે વહેલા ઉઠવાનો સંકલ્પ કરવો જોઈએ અને જો કોઈને આદત ના હોય તો ધીરે ધીરે કરીને આદત પાડવી જોઈએ બરાબરને.
બરાબર અને વહેલા ઉઠવાથી જીવનમાં એક બેલેન્સ આવે છે હેલ્થ સ્ટડી અને બધું બધું કરવામાં બધું કેટલું આમ સમયસર મેનેજ થઈ જાય છે વહેલા ઉઠવાના બહુ ફાયદા છે.
સાચી વાત છે તમારી સાથે વાત કરીને આજે વહેલા ઉઠવાના ફાયદાઓ વિશે ઘણું જાણવા મળ્યું ધન્યવાદ તમારો.
આ જય શ્રી કૃષ્ણ.